હલો શ્રી કૃષ્ણ મજામાં છે. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
શું ચાલે છે હમના?
પડે છે એટલે વેકેશનના દિવસો તો તમને ખબર છે સવારથી સાંજ લઈને સાંજ સુધી આપણે તો રસોઈમાં જ રહેવાનું બાળકો ઘરે હોય એટલે.
હા તો છે સેમ પોઝિશન થાય છે બધાની.
ઘરે હોય એટલે થોડીક ઘડીક ઘડીક વારમાં એમની અલગ અલગ ડિમાન્ડ હોય. હવે જમવામાં આજ જોઈએ, હવે નાસ્તો જોઈએ.
આ તો તમે સાચું કહો છો. તમે જો આજે આપને શું છે કે આજે આપને શોપિંગ ઉપર બાતવાનું છે કે હવે તમને ખબર છે કે વેકેશન સ્ટાર્ટ થઈ ગઈ છે. તો શોપિંગ બી કરવાની જ છે બધાયને પછી કરે બી છે બધા લોકો તોપે શોપ પિંગ ઉપર બાત કરીએ છીએ આજે ઠીક છે.
હા હા.
કલે જો તમે અમે કાલે શોપિંગ ઉપર ગયાતા તો અમે જો કેટલી દુકાનો ફર્યા પણ મને શું છે કે કોટ શેર્ટ જોતું તું. ઠીક છે. પણ આ સાહેબ મારા શું છે કે આ જો સાઈજ અને મને આપતો તો સાઈબ બરાબર નો નથી આવતો તો પછી હું મોલ મે ગઈ મોલ શું છે બધે બધી રીતે વેરાયટી મળી જાય છે મને મને કોર્ટ સાટ તો લીધું જ છે પણ પછી મને ડ્રેસમાં બહુ ગમી હતી આ બ્લુ કલરની ડ્રેસ હતી બહ સારી હતી પછી મોલમાં તમને એક ફાયદો થઈ જાય છે કે તમે શું જાય તમે કઈ ના કઈ અમુક અમુક ચીજો ઉપર તમને ડિસ્કાઉન્ટ મી જાય છે ઠીક છે તમે તમારી ભાવતી વસ્તુ તમને મીલી જાય છે પછી અ વિચાર હું વિચાર કરતી હતી કે અરે ખાલી એક જ ડ્રેસ લેવાની છે અને એક શોર્ટસ લેવાના છે પછી હું લઈ લીધી પછી હું પરચેસ કરી લીધી હતી પર એમને અમને જય્યારે હું કાઉન્ટર ઉપર ગઈ ત્યારે એમને મને કીધું તમારું શોપિંગના બિલ આ છે તમે આ પેમેન્ટ કરવાનું ઠીક છે સારું છે કરી દેસું પછી અમને પોતે સાંધ કીધું કે તમને શું છે ફાઈવ હંડ્રેડ નું તમને કઈ ઓફર મળ્યું જ છે ફાઇવ હંડ્રેડનું તમને સ્લીપર તમને ગિફ્ટ આપી છે જો ટ્રેન છે તમને ગિફ્ટ આપે છે પછી મને શુંમાં શું મેવાનું છે કે તમને ખાલી સ્લીપર લેવાની છે કઈ તો હું શું છે એક સ્લીપર ત્યાંથી ફાવ હન્ડ્રેડ ની મને ગિફ્ટ આપી છે પછીું મારી ચોઈસ તમારે લઈ લીધી છે પછી મને એનો ફાયદો થયો ત્યાં જઈને કે તમારે મારી એક ડ્રેસ થઈ ગઈ મને આની સાથે એક લેગિંગ થઈ ગઈ છે પછી મને એક સ્લીપર એમની તરફ ગિફ્ટ પછી મને બહુ સારી રેટમાં પડી ગઈ છે પછી તમે જો તમે શોપ ઉપર જાઓ તમે એમને કામ કરો પછી એ સો દેડસો રૂપિયા કમ કરે છે આજકાલ તો શોપ વાળા કમ બી નથી કરતા પૈસા તો મોનને મને ખુબ બધી વેરાયટી મળી ગઈ ત્યા જીન્સ હતી બુ ઘણું બધું હતું મને પણ મને શું છે વેસ્ટર્ન જોતું હતું પણ મને શોપ ઉપર વેસ્ટર્ન કઈ સારી રીતે નથી મળનતું તું વર્ક વાળું બધી જોતું નથી મને મને સિમ્પલસવર જોતું તો મને મોલ ન મળીું અમે શું છે ક્યારે બી તમે શોપ ઉપર જાવ આ સ સર આ નથી કે તમે શોપ ઉપર તમે પરચેસ કરી શકો છો તમે મોલમાં બી જઈ શકો છો મોલમાં તમને ઘને ફાયદો થાય જ છે
બિલકુલ તમે એકદમ ખરી વાત કરી કે હવે દેશો ને દેશો મોલમાં મોલની શોપિંગમાં વધારો થતો જાય છે કારણ કે મોલમાં કેટલી બધી વેરાયટીઓ ડિસ્કાઉન્ટ એ બધું જોવામાં મળે છે અને જો આપણે તો આપણે શોપ પર જઈએ તો બાર્કેટિંગ કરીએ તો એમાં આપણને ખબર જ નથી પડતી કે આપણે ફાયદામાં છીએ કે નુકસાનમાં છીએ જો આપણે સારી રીતે બારકેટિંગ કરી હોય તો તો આપણને ડિસ્કાઉન્ટ એ જે જે રેટનો હોય એ પડી રહે પણ કોક વખત જે દુકાનદાર હોય છે એ ભાવ બે થી ત્રણ ગુણા કહે છે તો આટ તો આટલી બધી તો આપણે પણ માર્કેટિંગ નથી કરતા આપણે પણ જાણીએ છી તો એમાં આપણું નુકસાન પણ થઈ રહે છે તો એવું જરૂરી નથી આપણી શોપ પરથી લઈએ તો જ આપણને ફાયદામાં રહે આપણે જો હવે દિવસે ને દિવસો જેવી રીતે મોલની શોપિંગમાં વધારો થઈ રહ્યો છે તો મોલમાં પણ કેટલાયક ઓફર પછી કેટલી નવી વેરાયટીઓ અને કેટલી સારી બ્રાન્ડ આપણને સસ્તા મા મળી રહે છે તો આપણને મોલથી શોપિંગ કરવાનું પણ જરૂરથી પસંદગીમાં લેવું જોઈએ હું અને મારા બાળકો અમે જયારે મ મોલમાં જઈએ છેએ તો અમને ઘરનું બધું સામાન પછી એમાં એવું પણ હોય છે કે અ સાંજના ડિસ્કાઉન્ટ હોય છે એક કાઉન્ટર ઉપર ડિસ્કાઉન્ટ કો કોર્નર હોય છે તો એમાં પણ સો રૂપિયાની વસ્તુ કે અંડર નાઈન્ટી નાઈન કે અંડર ટુ હંડ્રેડ એવી કોઈ વસ્તુઓ હોય છે જે ઘર આપણે ઘરગથ્થઓમાં બહુ ઉપયોગમાં આવે છે તો એવા પણ સામાનો આપણને ઉપલબ્ધ થઈ રહે્યા છે અને બાળકોની પસંદગી પણ એવી હોય છે કે બાળકોને પણ એમની પસંદના જે ગેમ ગેમઝોન પણ કોઈ પણ વસ્તુઓ એમને જોઈતી હોય જે આપણને સાધારણ તરે શોપ પર ન મળતી હોય તો આપણને એવા મોલ પરથી આસાનીથી મળી રહે છે તો એ છોકરાઓ માટે અને આપણા માટે બંને માટે સારી શોપિંગ નું એક સ્થાન પણ છે
હા તો તમે સાચું કહ છો તમે જો કલે હું વિચાર શું કરતી હતી મને મોલમાં શું ફાયદો હતો તો હું મોલમાં ગઈ પછી શું છે મને ખબર છે મને ડબલ એસરસાઇઝસ મને આવે છે પણ મને શું કર્યું મનેને પ પછી આ બ્રાન્ડ લીધે મને બહુ મોટું પડતું હતું પછી હું ગઈ પાછું પછી એ બે માં હું ગોતી અમે બધા સાઈઝ એક ટ્રેચ ના હતા એક્સે એસ મીડિયમ લાર્જ એક્સેલ ડબલ પછી હું એક્સેલ જઈ લીધ પછી તમે જયારે તમે શોપ ઉપર જાાવ ત્યારે તમને કહી દેશે કે આ વેરાયટીમાં તમને ખાલી એક જ પીસ આપ્યું છે આ તમારે એ બીજું લઈ લો પછી અમેને ઓપ્શન નથી મળતું પણ મોલ આપને એક બેનિફિટ છે કે અમે ઓપ્શન મળી જ જાય છે અને પછી શું છે મારે કોઈ ક વિચાર નથીતો કે હું શોર્ટસ લેવાની છું યા હું લેગિંગ લેવાની છું પછી ત્યાં મને એ મોલ વસ્તુ હતી હું ફેબ્રિક જોને મને એટલું સારું ફેબ્રિક મળ્યું હતું ને અને રેટ પ્રમાણે બી એટલું સારું હતું કે મને ઓ ભાવી ગયું હતું પછી હું આના સાથે આવી લઈ લીધું છે પછી એમને મને પોતે સ્લીપર આપી મને ગિફ્ટ મને મળી ગઈ છે જે આખી ડ્રેસ મારે વેસ્ટર્ન ડસ બ સારી સારી રેટ સારી રીતે સારી ડિઝાઇન મે બહુ મને ગમી ગયું તો મને બહુ સારી લાગ સારું લાગ્યું કે મને શોપ કરતા મને મોલમાં જઈને મારી બધી ચીજ વસ્તુ મળી ગઈ છે પછી મારા છોકરા બી એમને આ ઉપર ફ્લોર પર ગયા હતા એમની બી એમને કઈ ટી શર્ટ લેવાની હતી એમને જેકેટ લેવાની હતી સ્મો આ બધી વસ્તુને જોઈ પછી એમનું બી કામ ત્યાં જ થઈ ગયું હતું એમને શું છે કે એમને ટી શર્ટો કી રેટ પ્રમાણે બહુ સારી રીતે મળી ગઈ છે મે ત્રણ ચાર ટી શર્ટ એમને પરચેસ કરી લીધી હતી પછી એમને જે કલર કોમ્બિનેશન જોતું આ એમને મોલ મળ પછી એ લીધું ફન ફરીને આવ્યા ને અમે પછી અમને એમની પસંદ નું કંઈ નથી મળ્યું જે એમને જોતું હતું કેપ વાળું ટી શર્ટ છે આ બધી ત્યાં મોલ મળ્યા પછી અમને મોલમાં તો ફાયદો થયો કે અમારો આખું ટાઈમ જે અમારે બગડું હતુંને અમારું સફળ થઈ ગયું હતું કે અમે ત્યાં અમારો ટાઈમ સેવ થઈ ગયો અમા બધા બંને ન આમ ત્યાં થઈ ગયું હતું પછી અમે આવ્યા અમને નેલ પેન્ટ જોવ્યા ત્યાં ત્યાં પસને કોસ્મેટ ત જો તમે કોસ્મેટિકલી મોલમાં મળી જ જાય છે તમે કઈારે કઈ જવાની ત નીડ્સ નથી પણ મોલમાં મને સાચી લાગે છે કે તમે ત્યાં બાર્ગેનિંગ ન કરો હા ચાલે પણ જયારે તમારી જે વસ્તુ છે ને આ તમને કઈ વધારીને ન આપે જે એમનું પ્રાઇસ છે તમને એ કે આ આ પ્રઇસ પર તમારે લેવાનું છે બહ સારું લાગે છે ત્યાં જે બ્રાન્ડ હોય એનું પ્રાઇસ તો સારું હોય જ છે
બિલકુલ સચ કહું છું આપણને બ્રાન્ડની વસ્તુ એ જ પ્રાઇઝમાં મળીે રહેે છે પ્લસ ઓફર હોય તો ઓફરમાં પણ આપણને બહુ સારો ફાયદો થઈ જાય છે તો એ માટે આપણે આપણા માટે મોલ મોલની પણ શોપિંગ સારું સારું સારું પડે છે અને મોલમાં જે ઓફરોની સાથે સાથે આપણે કોઈ વીકેન્ડમાં ફરવા જઈએ અને મોલ પર શોપિંગ કરવા જઈએ તો બંને મને તો બહુ ગમે છે કારણ કે જો આપણે જે વસ્તુ આપણે માર્કેટમાં બીજી શું એ વસ્તુ આવી છે એની પણ જાણકારી સારી રીતે થઈ રહે છે મોલમાં જે બધા સ્ટોલો બધી એ લાગેલી હોય છે એમાં બધી જ પ્રકારની બધી જ બ્રાન્ડની અલગ અલગ વસ્તુઓ પણ ત્યાં એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય છે તો આપણને સરખામણી કરવામાં પણ બહુ જ ફાયદો હોય છે કે આપણે બે વસ્તુઓની સરખામણી એક જગ્યા કરવી હોય તો પણ આપણે બહુ સાધારણ અને બહુ સારી રીતે કરી શકીએ છીએ અને આપણે પછી સરખામણી કર્યા પછી આપણે જે વસ્તુનો ચુનાવ કરવો હોય એ ચુનાવ કરવામાં પણ આપણને મ આમ એક થોડો આઈડિયા મળી જાય છે તો એ આપણા માટે બહુ સારો ઓપ્શન છે મોલની ખરીદી અને મોલમાં ખરીદી કરીએ આપણે અમ અ આપણે ક્યાંક ઓલા સ્ટોલ સ્ટોલરની બકેટ હોય છે એ બકેટ લઈને આપણે આમથી તેમ જઈ શકીએીએ આપણને કઈમ વધારે વજન ઉઠાવવો પડતો નથી કારણ કે એમાં નીચે ઓલા પાયા લાગેલા હોય છે ને તો એનાથી આપણે અ એ સારી રીતે ત્યાં ફરીએ આપણને બહુ પરેશાની અને આસાની રહે છે આપણને શોપિંગ કરવામાં
હ તમે સાચું હો તો એમ તમે જો તમે ઓનલાઈન બી તમે એવી રીતે શોપિંગ કરો તમે ઓનલાઈન જયારે બી શોપિંગ કરો તમને એવી રીતે તમે થઈ જાય છે તમે ઓનલાઈન બી ઘર બેઠા તમારો ટાઈમ સેવ કરી શકો છો આ વસ્તુ તમારે મોલ છે કે તમે મોલ ને બી ટાઈમ સેવ તમે જ્યાં તમે પચાઓનું કપડા લેવા તમે અલગ શોપ ઉપર જશો તમારું લ તમે અલગ શોપ ઉપર જશો પણ મોલમાં તમને શું ફેસિલિટી તમે એકી ફ્લોર ઉપર તમે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ઉપર તમે જે તમને ગમે તમે લઈ લેશો તો આ વસ્તુ છે કે તમે જાઓ પછી તમને શું છે તમે જો હવે હીટ બ છે તમે જોવા. તમને મોલ ફેસલટી આપે તમને ઠંડુ રહેશે એસી ચાલુ રહેશે તમને કઈ જાતને કોઈ તકલીફ જ નથી થવાની છે તમે આરામ ફરી શકો છો તમે દિવસ મોલમાં જાાવ તમનેથી પ ભીડભાડ ન મીે તમે આરામ તમાર પસંદી વસ્તુ જોઈ શકો છો. પણ તમને ચીજ તમે જે તમને રેટ પૂછો તમે કોઈ પૂછવાની બ જરૂરત ન હોય કેમ તમને ત્યાં ટેગ લાગેલોું હોય છે કે આ ફિક્સ રે તમારું આ ટેગ છે આ છે આમાં આ ઓફર છે પછી તમને તમારું કોન્સેપ્ટ ક્લિયર હોય છે તમને કોઈને કોઈક નથી જોતું તને કોઈ બધાને નથી આપતા જે એનું પ્રાસ છે એ બધા માટે સેમ પ્રાઇસ છે આ મને બ સારી વસ્તુ લાગે છે એમની જે મને વેસ્ટન જે જોતું હતું વસ્ટનફન હડડ સુધીનું આવતું થી ત્યાં આવડતી પણ મને શું થાય છે કે હ જે વસ્તુ લીધી મને બહુ રીઝનેબલ રેટ પડી ગઈ હતી. હું એ મેરી ફ્રેડોનેી મસ્ત કહું છું. તમે ત્યાં મોલ જાઓ તમારી જે બી તમારી ખહીશ તમે સપોઝ કો તમારે કઈ સાઈઝ લેવાનું છે તમે કોઈ ડ્રેસ પસંદ આવી ગઈ તોમે જે કલર કોમ્બિનેશન જોતું છે તમે દુકાન પર ફ પછી તમે પચાસ ચીજો દેખાવોો પણ આ તમારી મતલબ ની જે ચીજ ના નથી દેખાડતા કે તમે આ તમારી કલર પ આ લઈ લો તેમ લઈ લો મોલમાં તમે શું વાત લાગ તમે પોતે તમે જોઈ શકો છો બધી રીતે તમારે શું કલર જોઈએ રે આ કલર તમાને કને એને આપી દેવાનું છે પછ બ તમા માથા
તમે બિલકુલ સાચું કહો છો બિલકુલ તમે સાચું કહો છો આપે આપણી પસંદ ની વસ્તુ લઈ શકે. ચાલો તો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ.
અચ્છા. ઠીક છે જય શ્રી કૃષ્ણ.